હેલો.
હેલો.
કેમ છે?
સારું છે. તને કેમ છે?
મને પણ સારું છે, શું કરે છે?
કાઈ નહીં જો બેઠી છું, તું શું કરે છે.
કંઈ નહી હું પણ જો બેઠી જ છું હમણાં તો વેકેશન છે, તો પછી કઈ ને રાતે ઉઠવાનું ખાવા પીવાનું બસ
હ મારે પણ વેકેશન છે, મારે પણ એવું જ ચાલે છે.
તું અમને ક્યાંક ફરવા ગઈતી ન?
હા ગઈતી ને મહારાષ્ટ્ર ફરવા.
કે મતલબ વેકેશન લાગ્યું કે નહી તું ફરવા વઈ ગઈ એમ.
હા ના થોડાક દિવસ તો અહિયા ઘરે જ હતી. પછી મેરે જ તા ને દીદી ના
હમ્મ
તો મેરેજમાં ગ્યાને થોડા દિવસ રોકાણા
ઓકે કેવા ગયા મેરેજ ટુ?
સારા હતા એમાં કેવું ખબર.
બોલ તું કે તો મને ખબર પડે.
હા મેરેજમાં છે, ને હું જમવા બેઠીતી.
હમ્મ
તો મેન્યુમાં હેને બટાટાનું શાકય હતું તો મારે નહોતું જોતું ને તો ઓલા ભાઈ ધરાર નાઈખું અને મારા મેં વાઈટ ડ્રેસ પહેર્યું હતું ને તો મારા વાઈટ ડ્રેસ ઉપર ઢોઈરૂ.
ઓહ હો હો તો એક નઈ જય ડાગો.
ના ઈ તો હું અહીયા ધોવા નાખી દઈશ બારે પણ પછી કેવું ખબર. હું તો મને તો ફૂલ ગુસ્સો આઈવો ને તો હું ઈ પેલા ધોવા ગઈ ડ્રેસ ડ્રેસ ધોયો ને પછી ત તો બધા મારા અંકલને બધા ભેગા થઈ ગયા બધા એને શાંતિથી કેતા તાતા હું જઈને એનિહારે બાજી
ઓકે એમ એને તો કઈ કરીને થોડુંન તારા ડ્રેસ બગડ્યો હશે.
ના એને મે કીધું કે મારે નથી જોતું તો એ ધરાર મને દેતા તાલે
ઓહ
અને ઢોરાઈ હે તો હું કવ હું ને કે રેવા દયો નથી જોતું નથ જોતું ધોરાઈ હ તોય નાખેહે લે
તો તો માલ દેવાય જાપાડ
પછી તો મેં એમ કીધું ને કે મને કપડું તો લાવો લૂછવા તો કે ભલેર્યું કે વાંધો ન એને થોડી વાંધો મને વાંધો અતો
હેવી ડ્રેસ હતો કે તારો
તો બે હજાર નો ડ્રેસ હતો.
ઓ હો વાઈટ કલર નો છે ને
હા તો પછી
અરે એમાં દાગો ના જાય ને તો તને ખબર હશે ઓલા અલ્લા નામનું અલ્લાની મિન-મતલબ લિક્વિડ આવે છે ખબર હોય તો તને
અરે પણ હું કઈ લિક્વિડ લઈ આવની નથી બારજ ધોવા આપી દિશ ઈ લોકો કરી દે
હાઈ લોકો પણ એ એ લોકો પણ એ જ યુઝ કરતા હોય વાઈટ કાપડ ઉપર અ એ લિક્વિડ એડ કરીએને તો ત્યાં નીકળી જાય બધ
હા બરાબર બરાબર જોવ હવે જાઉં પછી ખબર પડે ન
હા
ગામમાં જોયા
ઓકે સારું કામમાં જોઈ લેજે બાકી ઓનલાઈન તો મળતું જ હોય ગમે વ્હાઈટ કપડ ઉપર ચાનો કે ઓઇલ ન કઈક ધાગો થઈ જાયને. તો એમના થી નીકળી જાય કલર વાળા. કપડ ઉપર એડ ના કરે બટ એનાથી છેને કલર પણ ઉડી જઈશ.
ના કલર વાળો નઈ વ્હાઈટ જ છે ને તને જોયું ફોટા મોકલે તમે તને ખબર.
હા હા મેં જોય જોયું હા મેં જોયેલું હતું એટલે જ તને હું કહું છું ને કે વ્હાઈટ એટલે ઓ લિક્વિડ તો એડ કર ને
હમ હા ઓકે ઓ. લિક્વિડ તો લઈ આવીશ પણ અત્યારે તો ડ્રેસે એટલે એવી કે મારેથી ધોવા ન નહી હું દઈ જ આવીશ. મારે
બહાર દઈ આવજે ને ભાઈ એક તો હેવી છે ને.
હા એમાં ઓલું સ્ટોન ને એવ બધું વર કઈ હ ખોટું ઉખડી જાય ને. રબતે જે . મે ન્યાય થવાનુંખ ગામમાં ઓ આટી કેમ થય કેમ ખબર.
ના ના ગામડે હતું ને મેરેજ એમ તો.
હા.
ત્યાં તો સાબ ના દેવાય.
એટલે જ ને ગમે એમ ધોઈને ચાવા દઈએ તો ખરાબ થઈ જાય ને એમ.
હ બીજા કપડા નય કલર એમાં લાગી જાય.
હા એ મારા ઓ આંટીી હ ને એ મશકેતા કે બીજા આ ઓ જે તુંે ને એ ધ્યાન નથી રાખતા બધા મિક્સ કરી નાખે ને પછી એક બીજા કપડામાં કલર લાગી જાય ને.
હા ને પાછું વ્હાઈટ કાપડ હોય ને તો એમાં કલર એ લાગી જાય ને બીજા કોઈનું નાના છોકરાઓનું વધુ ખરાબ થયેલું હોય ને. તો એનો મેલ પણ આમ જ આવીને બેસી જાય ભાઈ.
હા તો ઈજ ને એટલે તો પછી મેં ના આપ્યું ને ધોવા ને અહીંયા જ લઈ આવી એમને હજી તે દિવસ ધોયું જ નથી હવે આજે ધોવા જ નાખી આવીશ બારે.
બહાર જ થઈ આવુંજ સારું પડશે બાકી તારા સિસ્ટર નાની સિસ્ટર મોટી સિસ્ટર શું કરે.
કઈ ન તો ભતો ન વકેશ બધ આરામ કર
મજા કરી હશે ને તો ત મેરેજમાં
હમ્મ.
તો મને એક વાત કેતો?
હમ.
ગામડાના મેરેજ સારા લાગે કે સિટીમાં?
એવું કઈ ન હોય જ્યાં જ્યાં બધા સેમેજ ના હોયને મજા જ આવે પછી ભોલે ને ગમાને.
ઓકે બટ રૂલ્સ મતલબ ચેન્જ હશે ને થોડા ઘણા કે વાડી એ મેરેજ થાય કે અ મતલબ સમાજ
હોલ હતો હોલ.
ઓકે. ગુજરાતમાં તો આઈ થિંક પાર્ટી પ્લોટમાંચ થતા હોય છે.
હા ગુજરાતમાં અયા તો પાટપમાંમાં મજા આવે જોકે.
હા એજ કહું ને ગામડામાં ને સિટીમાં એમ તો ઘણ ફર્ક પડતો હશે.
હમ હું બહુ કઈ નહોતું ખાવામાં હોય તો ખબર. હમ મેનુમાં હેને ખાલી શાક હ બટાટાનું પુરી. અને ભાત. તને શાક બસ ભાત ભાત બટેટાનું પૂર ના ભાત બટેટા નું શાક પુરી બસ એટલું જ હતું.
મહારાષ્ટ્ર છે ને.
હા પણ ગામડું હેન મુંબઈમાં મેરેજ હોય તો કેવા હોય.
હા સિટી લેવલમાં અને ગામડામાં એજ તો ફર્ક હોય છે.
હમ્મ. તો એ મજા આવ વે, બધા ભેગા હશે સેમ એજ ના હતા એટલે ખાવાનું તો ઠીક હવે.
રાઈટ. સેમ એજ ના હોય એટલે સિટી હોય કે ગામડું હોય મજા જ આવે. ઓપન વાતાવરણ હોય ને પાછું તો મજા આવે, બટ ટ મેરેજ કે ને તો સિટી લેવલમાં જે પાર્ટી પ્લોટમાં ને એ મેરેજ થતા હોય ને, એના જેવા મેરેજ નઈ થાય ગમે ઈ.
હા. એવા બધા પછી બધાયના ભાગ પર હોવે ને આવા બધા સારા મેરેજ કરી શકે, પપ પૈસા જોય પાણીની જેમ.
એ વાત સાચી.
તો પછી.
આજકાલ પૈસા વગર થાય જ છે શું કે?
હમ્મ. કાઈ નથ થતું. અહિયાં કેમ મતલબ પણ ન્યા મજા આવતીતી ઓમ ઓક્સિજન ને બધું આમ ગ્રીન-ગ્રીન હતું ને એટલે, અહીંયા તો શ્વાસ લેતા ધૂળ આવી જાય કીલો એકતો.
સ્થિતિમાં તો એજ રહેશે ને યાર. ચાલ્યા રાખે બીજું શું. પણ આપડા જેવાઓને જ તે ને ગામડાઓમાં આપડે ના રહી શકીએ, મતલબ ભલે ખબર છે ઓપન વાતાવરણ છે બધું ખબર હે સરસ હોય એમ. તો પણ આપ ણે નો રહી શકીએ, જોજે તું.
હમ્મ. ઈ તો એડજસ્ટ કરવું પડે થોડુંક, બીજું તો શું થાય?
ઉમ્મ. મતલબ તારાથી છે ને અઠવાડિયું દસ દી રોકાઈ જશે ઈઝીલી, બટ જયારે કાયમ એઈ માટે રહેવાનો વારો આવશે ને ત્યારે તું નો રહી શક, કારણ કે આપ પણને સિટીમાં રહીને છે ને બધી વસ્તુ જ્યાં ત્યાં અવેલેબલ હોય.
હા,
ગામડામાં એવી રીતે નથી હોતું, કોઈ એક વસ્તુ લાયુ હોય, તો ચાર ને પાંચ દિવસ વાટ જોવી પડે કે
એવું હા
હમ્મ. કઈ લેવા બીવા જવું હોય કપ કપડાની તો કેટલું બધું દૂર જવું પડે ને સિટીમાં તો આપણે ઓનલાઈન કઈક ફૂડ એ મગાવીએ, ઝોમેટો કરીએ, કે બ્લિન્કીટ કરીએ, દસ મિનિટમાં આવી જાય.
હા, એ વાત તારી સાચી, હો
તો પછી ગામડામાં રેહી ત સારી એવી મતલબ ફેમિલી હોય, બધી ઘરમાં અવેલેબલ વસ્તુઓ હોય, તો ચાલ ગેસ ઉપર નહી હજુ પંદર વીસ મિનિટમાં તું કઈક બનાવી લે બાકી ચૂલહો બિલો હોય તો શું કરવાનું યાર
હા.
આપડા જેવાઓને ચૂલો સરગવતાય નથી આવડતો.
હમ્મ એ વાત તારી સાચી, ચૂલો સરગવતા તો ઉ, હે ચૂલો સરગવતા તો આવડે હે હું અવેતું
અવે બૌ હાર્ડ છે, લાગે તને નથી આવડતું
નથ આવડાતું
તને નઈ આવડતું હોય.
કઈ નઈ ના હરગાવ નું ઓછુ કોઈદિ, કાગળીયાતો હરગવ્યાતા લાગે, ચૂલો હરગાવતા આવડ તેજ
કાગળિયા હરગી જાય મારી માં, ચૂલો ના હરગે, એમાં છે ને કઈ ઘાસલેટ નાખવું પડે, પછી સરગે
હા, એ એતો ઘાસલેટ નાખીને સરગાવાય એમાં શું
બધી જગ્યા ઘાસલેટ પણ અવેલેબલ નથી હોતું ને
હમ્મ, એ વાત તારી સાચ્ચીજ
તો પછી ગામડાઓમાં ને ઘાસલેઠ હજુ મળે એમ તો
હા.
મને નથી ખબર ક્યારે ચુલો સરગાવ તો મને આવ મતલબ ટ્રાય કરી તી, બટ આઇવું નહી યાર
એવું હે આવડી જાય, આવડી જાય, એમાં કા એકાદ બે વાર કરે ને પછી આવડી જાય કે
તને નઈ આવડશે જોજો, લાગે એટલું સહેલું નથી પાક આપને આદત થઈ કેવાય ગેસની ની ઇલેક્ટ્રિક ચૂલાની નઈ એવી રીતના
ના મને એવું કઈ ન જ નઈ, મને નોર્મલ બધુંય આવડેજ છે.
કેવું સહેલું છે, મને પણ એવું જ લાગતું, કે શું છે ખાલી લાકડા સરગાવાના છે.
હમ્મ.
જયારે કરવા જાય ને ત્યારે ખબર પડે હાથમાં દાઝી જાય, ક્યારેક લાકડું જ ફૂટી જાય, ફટાકડા જેમ આવે ગમે તા હાથમાં નઈ દાજી જોઈ છું તું તો પછી, એક તો સરગતા ના હોય વરસાદના દિવસમાં તો કેટલો પ્રોબ્લમ આવે યાર લાકડા પલડી જાય ને ગમે એ કરીએ ન તો ઉમ્મ સરગે છે.
હા, વરસાદમાં તો પલળી જાય, પછી ના ભલી થાય.
હા, અરે સાંભળ મને છે વેટિંગમાં કોલ આવી રહ્યું છે, હું છેન તને પછી કોલ કરું.
ઓકે, હા વાંધો નઈ, કર પછી બાઇ.
હા, બબાઈ.